જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં. તમે કેમ છો બધા ઘરે કેવા શે?
હા એકદમ મજામાં તમે શું તમે?
હા અમારી ઘરે પણ એકદમ મજામાં છે પરંતુ આજકાલ હું આ પેલુંિજટલ પેમેન્ટ એમ કરીને વસ્તુ આવ્યું એમ કહીને તો તેના બાબત ઉપર વાતચીત ચાલ્યા કરે છે અનેિજટલ પેમેન્ટ બધામણાં બ ઘણા બધા ચેક કરતા થયા છે એવ મને વાત મળી તો જેથી કરીને મે તમારા પરથી જ જાણકારી લાવવા માટે ફોન કર્યો કે ડિજટલ પેમેન્ટ શું ખુબ જ સારી વસ્તુ છે કે પછી ડિજિટલ પેમેન્ટમાં કોઈ સ્કેમ થઈ શકે છે એવું મને થોડું જણાવશો ને.
હા એટલે કે ડિજિટલ પેમેન્ટ સારી વસ્તુ પણ છે અને આપણે સારી રીતે યુઝ કરીએ સારી વસ્તુ જ છે. આપ ફો સા કરે છે. એટલે તમારે ને ઓટીપી લેવું. તો પછી તમારા જે ખાતામાં સાયબર ફ્રોડ વાળા ખુબ આવે છે. જેથી કરીને જે ઓનલાઇન ફ્રોડ વાળા હોય છે જે મેસેજસ તેનાં આપડે દુર રહીએ છે. અને તમેવજે કીધું કે ઓનલાઇન પેમેન્ટ. ઓનલાઈન પેમેન્ટ તો ખૂબ સારી વેસ્ટ કારણ કે તમે જાણો છો કે ઓનલાઈન પેમેન્ટ થી આપડે ઘણા બધા કાર્ય ઘર બેઠા આપડે આરામથી કરી શકીએ છીએ, અને પેલા તો તમે જાણો છો કે લાઈટ બિલ અને બીજા ઘણા બધા પ્રકારના બધા ખર્ચાઓ, આપણે ત્યાં જે એ લોકોની શોપ કે કેન્દ્રો હોય છે ત્યાં જઈને આપડે ભરવો પડતું હતુ, અને લાઈનમાં ઊભી રહેવા પડતુ હતું, અને આવા બધા જે આપણા સમય ખર્ચ થતો તે આપણા સમય બચી જાય છે, અને એટલું તો ઓનલાઈન પેમેન્ટનો એટલો ફાયદો છે કે, આપણે ઘરે ઘરે બેઠા આપણે જે એના ખાતામાં પૈસા નાખવાના હોય, કા તો પછી આપણે કોઈના પૈસામાંથી ઉપાડવાના હોય, કા તો પછી કોઈ આપણને પૈસા નાખવાના હોય, તે આપણા ખાટા નંબર નાખીને આપણે ડાયરેક્ટ ફોનમાંથી જ નાખી દઈએ છે, અને આપણે ત્યાં જવું પડતું નથી, જેથી કરીને આપણે ઓનલાઈન પેમેન્ટ ખૂબ સારી વસ્તુ છે, અને આપણે કોઈપણ જાતનું પૈસા હાથ પર રોકડ ઓછામાં ઓછી રાખીએ તો આપણા આ માટે સારું જ છે, અને કારણ કે ચોરી થવાનો ભી ઓછું થઈ જાય છે. અને આપણે જેટલું કોઈને જેટલું પેમેન્ટ કરવાનું, એટલુ આરામથી થઈ જાય છે, અને એકદમ સરળતાથી એના બીજાના ખાતામાં પૈસા થઈ જાય છે, તમે શું તમારા ઘરના બધા લોકો ઓનલાન પેમેન્ટ યુઝ કરો છો? કે પછી નહી કરો છો તમે?
હા, અમારી ઘરના પણ લોકો બધા ઓનલાઈન પેમેન્ટ યુઝ કરતા થઈ ગયા છે, કારણ કે ઓનલાન પેમેન્ટ આપણે યુઝ કરવું જોઈએ એવું મને પણ લાગ્યું, કારણ કે આજના આધુનિક યુગમાં હવે ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ જરૂરી વસ્તુ બની ગયું છે, કારણ કે જ્યાં પણ આપણે જઈએ ત્યાં બધા લોકો ઓનલાન પેમેન્ટથી જ પૈસા લેતા હોય છ, કારણ કે ઓનલાન પેમેન્ટવાળું મને વધારે ગમ્યું કારણ કે શું છે. કે આપડા પૈસા છેને ફાટી જતા નથી, ખોવાઈ જતા નથી, અને કેથે પડી જવાનો ભય રહેતો જ નથી, કારણ કે પેલા બધા પૈસા આપે જે પૈસા રાખી તેમાં શું પડી જાય છે, ફાટી જાય છે, અને ખોવાઈ જવાનો ભય રે, ચોરી થઈ જવાનો ભય રે, કાર ઓનલાઈન પેમેન્ટમાં ચોરી થવાનોઈ ભય હોતોજ નથી કારણ કે બધા પૈસા આપડા બેંક ના અંદર જ રહે છે, જ્યાં સુધી આપડે છે ને ઓટીપી ના નાખીએ આપડે જે ત્યાં સુધી પૈસા આપણે ટ્રાન્સફર કરી શકતા નથી, અને તે પિન આપણને જ ખબર હોય છે, અને પિન ખબર હોય તો પણ છે ને, એ લોકો પાસે ફોન હોવા જોઈએ તો એ લોકો આપણે આપણા પૈસા ટ્રાન્સફર કરી શકે, તેથી કરીને ઓનલાઈન પેમેન્ટ ખુબ જ સેફ મારી ઘરે તો દાદા લોકો લોકો બધા ઓલાન પેમેન્ટથી બધુ વસ્તુ કર્યા કરશે,
હા મારે ઘરના બધા લોકોને હું ઓનલાઈન પેમેન્ટ વિશે બધાને શીખવ્યું છે, અને જે પણ ઓનલાઈન વિશે ઘણા બધા પ્રકારનું જ્ઞાન છે, તે લોકોને જણાવ્યું છે. કે તમારે જે તમે જે પિન રાખો છો, તમે કોઈ બીજાને શેર ના કરો, કારણ કે તમારા પિન જો બીજાને કોઈ કરશો. તો આવનાર કોઈ વ્યક્તિ સાંભળી લેશે, તો પછી તમારા જે ખાતા માંથી પૈસા હોય તે ડાયરેક્ટ ઉપાડી લેશે. એટલે આપણે એટલું જ ધ્યાન રાખવું જોઈએ, કે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે કે પિન આપડે એટલે નાખીએ લોકોના પૈસામાં ના પૈસા નાખવાના હોય તે આપણે સાવચેતી રાખવું જોઈએ. અને બીજા કોઈ ખઈને તેવું કરવું જોઈએ. કારણ કે હમણાં તો એટલા ઘણા બધા હેકર્સ આવી જાય છે. કે આવું બધું જોય